હલો
સમસ્તે બેન.
નમસ્તે. કેમ છો?
મજામે છું. તમે કેમ છે?
મેં ભી આજ તો મજામાં છું, અને
તમે કેમ કરો છો? બસ.
હ કશું નથી? બસ થોડી દેર મે ઠીક છે ને. મારા દાદા-દાદી બીમાર હોય ગયા છે ને. તો એટલા થોડી દેર બટે ગઈ છે ને.
ઓર આવી આઈ પાછી આવશે ને. કોલઈ છે, તો થોડી દેર મે સોછી વાત કરું છે.
તમે સોચ્યું હેઈ કાલેજ બાત પીની છે બે નું.
બે સોચે ટાઈમી નહી નીકાળી છે, તો મેં સોચ્યું આજ તો બાત કરું છું.
હમ, સાચું સોચ્યું વાત અને એટલા બ કચ ન કચું નથી ટાઈમ નથી મળે, અને બ તબિયત ઠીક નથી, હોવે ને તો કચું નથી હોવેે.
પણ તમારી સુબેનો બેટાઓ ત્યાં બે કોલ કરે છે, કરે છે, મને લાગે છે, બેન સોચે છે. થીક લાગેશે ના તો. ફ્રી હ છે, ફ આર તો દીકરીને જબરદસ્તી સોવાન મેં થોડી સીલ મશીન મે બેઠી છું ના. તું કાંય કામ કરું છું.
હા.
એક કામનું કામ નહી, સાલી શકતું, બીજે બીજા કામ કરવું પડે, એ કરવું પડે.
સાચી વાત છે, અવે એકઇલોજી હોવે છે ને તો. ક કચું ના કચું કરી શકો છે હે. આમા મારેતું મમ્મી કેમ છાણે છે. પણ મેં ભલે બે ટન છે, એટલે છાણ શકું છાણું તો આવાજ આવે છે ને.
હમં તમારે તો પેલા પોચી ક ક્યા ની ગયો.
હા, સાફ કયા છે, કર્યા છે, પર એ મળ્યા છે ને કાલે. પરસું બે થોડા મમી ગવાથી. ની સાફ કરીના ધામે મીશરે.
હા, પણ તું દળાવી દો ને, સાફ કરના પડે મ ને. હ, હુ. તો હલો, હોજા નથી કરો કે, હોજા ભી કરો. હોજા બી કરો છો એ.
નહી, નહી છાણીને, છાણીનાર પણ છાણીને ધકે છે ને.
છાણે તમારા મમ્મી છાણી શકે્યાર
બોલ તો, છણ તો ભાઈને એ લાગત છે કે. મેં તો છાણું છે ને, બહુ ઉપરું વાતો કરે છે.
તમકાાવ ભી
છત બેટી છું, હુ કઈ કરું છે. હ તો. પર આજે આજથી તેજ ધૂપ નથી હો છે ને.
હ તમારા મમ્મી નું પતો છે કે તમ તો. કામ કરો છો ની કંઈક ને એક નગતો છો, નવરા તો કોઈ નથી કઈ ગઈ તો કર . કો સારું કરના કો કામ કરે કરવાર .
વોઇ તો અબ યા સોવારી આવે છે. થોડી દેર નીંદ બી આવી છે નહી. તો પણ નીંદ નથી નીકળી છે મેં સોચ્યું કે થોડી બાત જ કરું છે.
હા વો ભી સહી કેય છો બેન કયુકી ટાઈમ નો. તો કઇ ની નિકાલો છ તો ટાઈમ કટી જા આવે છે. મે કાલ સોઈ છું તો મતલબ અતરો દિમાગ ખરાબ છે કે મેં. કઈશ કીધું ની છે યુ અબારુ કલની સોયી થી. તમારે મારે કતરો કામ વિયો વૈતું.
હમ.
અહી મનાવે છે. મેં તો આજ તો સોચ્યો હતો બિલકુલ ભી રેસ્ટ ની કરું છું ફટાફટ ફટાફટ કામ કરું છું સબ. કાલું દેડ પડ્યો જો ખુબ છે.
હમ.
કે નેમનું બી એ કામ, મેં ટેબ્લેટ વગેરે લીધી છે એને. નીઅંદર નીકાળુ છું પર મારા કામ નથી બધો પડ્યો છે. છોડીને સૂઈ જાઉં તો બધુ કામ કોણ કરે છે પછ.
સાચી વાત હે, મારે ભી એ છે વાતે મારે તો આજ કપડાં ધોવણાં પડ્યા છે ને તો મમ્મી કેહેવે છે. કે કપડા ધોના પડીયાને તો. હમ મારા પડીયા જો ધોવું કોને. જે મૈં ક્યુ તીન દન બી ગયા તિન ચાર. વે ગયા કપડા હાથ ભી નથી લગાયા છે ક્યુકી કે યાર અતરી હાલત નથી હોવે છે. ધોવા લાગ જવું છે તો પૂરી થાકી જવુ છે ને.
તમ કો ની મારે બોટલ ચડે છે મમ્મી તો મને કે હાલત ચાલે છે મારી કે મે નાટક કરું છું. .
તો મેં યુ એ કહ્યો છે કે ભાઈ મારથી તો નહીં ધોવી છે. આજ દો દિન તો બે રૂકી જાઓ છે.
હોવે છે બાહર.
હ બોલી છે ને બી પી સપા લો છે મારી તો. મારી તબિયત બી નથી હોવે છે ને મતલબ મેં ઘર કો કામ કરું છે ને તબ તકી. પુરી થાક જવુ કપડા અના અતરો નથી હોવે છે એટલોક કામ નાતી હોવે છે ને.
કઈ કેવાય છે મનેથી મતલબ બીમાર મને એવું લાગે છે કે કેળામાં રહેતી તો વા. યુ કરે છે પછી યાદ આવે છે અરે નહી નથી મેં તો દો દિન રો કામ પડ્યું તે કરી લેવું. . પહેલા મેતો એક દન ન બીમાર છે તો મને તો બી મનેને લાગે છે તો પડી. પડ્યા બે મારા હિસાબે કરું છું ભલે એક દો દન રા બર્તન પડ્યા ને પાંચ દન રા પડ્યા હો. કરના તો મને જ છે તો હું મારે હસાબે કરું છું બસ.
હમ હા તો આરામ તો હે ન અબ મારે યેસ બાત. છે ને અી મને તબિયત ઠીક નથી હોવે છે ને મારી તો તીન દનમાં જ કપડાં પડ્યા રહે. તો કઈ વાત ની, કાલ ધો દેતી છે પણ મમ્મી બોલા છે. કે મને તો ધોવણા પડી થા નાથી ધવો તો મને તો ધોવણા જ પડે છે. પડે તો ધોવો છે મારું નાતીન માથા ફોડી લેતી હોવે છે.
હા પણ તમારી બોટલ ને ચડે છે તો થોડો વેસ્ટ બીસ આવી છે.
હમ તો રેસ્ટ નથી કરું છે કઈ ને કઈ કામ તો કરું છે ને તું.
આટલો રોડ ની લેડો છે પછી ઠામ તમ પણ પડ્યાં રહો તો પછી કોણ કરે છે ઇલો.
સાચી વાત .
થોડી ઘણી હિંમત સાલે છે.
હમ ભાઈ સોચું છે. તો કપ મે મે કહ્યું કે આજ કપડાં નથી ધોવા. મે કપડાં ઘાલી અને ઘેઉ ઘેઉ છાણવા ટુકા છે. આ બે બધી હું છાણી પછી કપડાં કદી ધોય છે. મને વાત કરીને મન ધુણા
તમારે વાસતિસ ઘલેવાય છે કી યોગારી કરે છે જો.
હમ. પછી નથી કરું ગાના તો પછી કધી મે કર દુલા મે કર દુલા કરેલા છે. ને પછી કરવા લાગ એલાને પટકાયને પટકાયને કરલો.
હમ હ. તમારે નંણદને તપલિક પડે છે કપડું ધો
હમ. હમ.
તો મમ્મી ને કઈ કામ છે વેસે બાલ કામી છે તો ફટાફટ કપડા નાખી દે પછી. ને જાદાએ તો તમારે લેઆવો મશીન મમ્મીને. તમારે તમારે તો યુવિરાને તમારે બધાને ધોવડાવ જો?
હમ. માત રોગ મારે ની હોવે. કપડા માને યે રોજ નથી ખોલે કપડા ખોલે તો બી મને ટેન્શન નથી ક્યુ કે એક જોડી ની ધોવ તો દૂસરો પેન લઈ બા. કંઈ ટેન્શન નથી. પણ પહેના ધોણ છે ધોણ છે. રોજ રોજ દો તીન દિન હોય ગય મે ધોઈ એક આજકાલ મસ્ત હું કપડા ધોવા છું. મારે તો નથી ધોવાય.
હા તમે કમજોર છો
હા.
બોટલ નઈ છડે તો કમજોર નઈ તો બોટલ છડે તે
હ સાચી
હમ.
મે તો તીન દિન નાઈ ની છે ને આ જે કપડાં મશીનમાં નાખ્યા છે મારે. કપડા રોજ ચેન્જ કરું છું. નાવ ની નાવને પછી જ કપડા ચેન્જ કરું છું.
હા. કઈ વાત ની ક્યુકી હમ કપડાભી તો ચેન્જ કરવું થોડો આરામ મલે.
હા કપડા ચેન્જ ની ય કરને માતાનો લોકો બડાવે છે બાલ બડાવે છે.
કશું નથી કીધો.
હમ.
આ સોચું નથી કીધું, રોજ ઘરનું કામ કરીને થોડી દાદીને મલવા ગઈ છે. દાદી મિલીને આવી ગયા છે. બીમાર હોય ગયા છે ને, પૂરી મુંડા ને સૂજન આઈ ગઈ છે.
હ.
હમ્મ તો, મિલન આયા છેન આયન સોગી સોતે સોતે દેખી છે તો, પછી મનીષ ત્યારે ફોન કર્યો છે, આપણે કર્યું છે, તો આપી મના કર્યું છે ને. તમે ફોન કર્યો હતો, તમે બોલ્યું કે, અભી કામ છે. તો મેં મને સર ક્યું છે, તો મને સર ફોન સ્વિચ ઓફ આવે છે, તો મેં સોચ્યું બારે બધુ. તો પછી મા મારો પાછો આવ્યો છે, તો પછી મેં બાત કરી છે.
અચ્છા, હા, આપણ બોલે છે કે અબ મેં ઘડી ઘડી થાકું છું, ન અમે બોલ કરીએ. બંધ કરો, ઓલી બાત.
હમ્મ. મેં તો દો દો કોલ દોહિ નિપટાયા છે.
હમ્મ, નહી મેં કોલ કર્યો છે. પેલા તો બીજી બતાવે છે, તો વાપસ આવે છે કે, મેં બાત ક રિનેતો તન કરું બાત.
હા, હા, તો દો-દો કોલ દોનો ને, નીપટાયા છે ને, અને પછી મારું તો એક કોલ તો ખરાબ હોઈ ગયા છે, ના તો નેટ વર્ક બંને અંદર કામરામાં થાય ને, તો કામરામાં નેટવર્ક કમ આવે છે.
હા, તો ખરાબ હોય ગયા, પછી બહાર ને આવ્યા ને જલ્દી. ગોલ સહી હોયો.
તમારા કોલ સામને આવે છે, તો મે કિસકો ફોન ઉ ઠાઉ તો બોલો
હમ્મ.
ખાંસીનું તો એતલું મગજ સડ્યો છે, મારુ.
તમાર યુવી આવ્યો કે, નહી આવ્યો બે તક.
યુવી તો નથી આઈવો, બા આવી ને, તીન બજે આવે, સાડા તીન બજે, લગભગ આવે છે ને.
હા, તમે પુરા દિન ફ્રી રહો છો, અને આટલી યુવી આવે છે ને, એટલે તમારે મારા ફોન આવે છે‌.
હમ્મ, હ, આપતો નથી આવ છે. અબ આવ આવેે છે, સાઢે તીન બજે તક આવેે છે.
સોલા નંબર હલો.
હા, હા, હા, છે.